કેમ છો. એકદમ મજામાં. આજે આપણે ગુજરાતી લોકોનો ખોરાક વિશે વાત કરીશું.
ઓહો આ તો ખુબ સુંદર વિષય છે ને ચલો તો એના વિશે આપણે વાત. ચીત કરી અને ખબર પડે ડિટેલમાં થોડુંક સમજાવો મને.
હા બિલકુલ ગુજરાતી ખોરાકમાં સ્વાદ સાથે પોષણ પણ જોવામાં મળે છે.
બિલકુલ અને કહેવાય છે ને કે ગુજરાતના દરેક વિસ્તારમાં અલગ અલગ આમ પ્રકારનું ભોજન ભોજન જોવા મળ
હા ઉત્તર ગુજરાતમાં ઘઉની રોટલી શાક અને છાસ ગણી પાચિત છે.
બિલકુલ અને સૌરાષ્ટ્રમાં કેવાય ને કે બાજરાના રોટલા રીંગણ પછી આમ લસણની ચટણી આમ ઘણી લોકપ્રિય છે.
હા બિલકુલ દક્ષિણ ગુજરાતમાં ભાત દાળ અને વિવિધ ફસાણ પણ ખૂબ પસંદ કરવામાં આવે છે.
બિલકુલ અને કચ્છમાં પણ આમ કહેવાય ને કે બાજરાનો ઉપયોગ વધુ થતો હોય છે.
હા તમારી વાત સો ટકાની છે. ગુજરાત ધારીની એ વાત કરીએ તો તેમાં ઘણી વસ્તુ એક સાથે હોય છે.
બિલકુલ આપડે લઈ લઈએ જેમ કે રોટલી પૂરી સાક દાલ કડી ભાત અથાણું પાપડ વગેરે વગેરે મીઠાઈઓ હોય છે.
આ બધા સ્વાદ એક સાથે મળે એટલે જમ મવાની મજા વધી જાય છે નહી.
બિલકુલ અને કેહેવાય છે ને કે ગુજરાતી ખોરાકમાં છે ને મીઠશ નો આમ સ્પર્શ આમ ખાસ જોવા મળે છે આમ.
દાલ અને કઢીમાં પણ થોડી મીઠશ મૂકવાની પરંપરા છે.
બિલકુલ અને આ સ્વાત છે ને ગુજરાતની અલગ ઓળખ બની ગયો છે.
સવારના નાસ્તામાં પણ ઘણી વિવિધતા મળે છે.
બિલકુલ આપડે લઈ લઈએ જેમ કે થેપલા, ઢોકળાં, ખમણ, હાંડવો અને ફા ફાફડા ઘણા લોકો ખાતા હોય છે.
બિલકુલ સાચી વાત છે કેટલાક લોકો સવારે પોવા અથવા ઉપમા પણ પસંદ કરે છે.
બિલકુલ આમ મને કહેવાય ને કે આમ સાત છે છાસ હોય પછી નાસ્તો કરવાની આમ અલગ જ આમ પરંપરા વર્ષોથી ચાલી રહી છે.
બિલકુલ સાચી વાત છે આપડે કહીએ તો છાસ પાચન માટે સારી ગણાય છે.
એજ અને ગરમી ના દિવસોમાં છાસ ઘણી રાહત આપે છે.
હા અને રોટલી ગુજરાતી ભોજનનું મુખ્ય અંગ છે.
બિલકુલ અને રોટલી સાથે વિવિધ શાક જમવામાં આવે છે.
હા બટેટાનું શાક, ભીંડાનું શાક, દૂધીનું શાક અને તુરિયાનું શાક ઘણું જોવાવામાં મળે છે આપણાને
એજ અને ઋતુ પ્રમાણે શાક બદલતા રહે છે.
બિલકુલ તાજા શાકભાજી નો ઉપયોગ સ્વાસ્થ્ય માટે પણ સારો ગણાય છે.
બિલકુલ અને દાલ અને કઢી વગર તો ગુજરાતી ભોજન અધૂરું લાગે હ
બિલકુલ દાળમાં તુવેરની દાળનો ઉપયોગ ઘણો થાય છે.
બિલકુલ અને કણી થઈ અને આમ ચણાના લોટ થી બનાવવામાં આવે છે એમ
હા ભાત સાથે કઢીનો મેળ ઘણો સરસ લાગે છે.
બિલકુલ આમ કહવા ને કે આમ ખીચડી અને કઢી પણ આમ ખૂબ જ લોકપ્રિય આમ જ
સાચી વાત છે તમારી હ. કા ભોજન તરીકે ખીચડી ઘણી વખત બનાવવામાં આવે છે.
એજ અને ખીચડી સાથે તો ઘી મૂકવાની પણ પરંપરા ચાલતી આવે છે ને
હા બિલકુલ ગુજરાતી ફરસાણની પણ અલગ જ ઓળખ છે.
એજ આમ કેવાય ને એમાં ઢોકળા આમ ઘણા લોકોને ગમતા હોય છે હ.
હા ખમણ પણ નરમ અને સ્વાદિષ્ટ હોય છે.
એજ અને એમાં પણ હાંડવોમાં છે ને શાકભાજી નું ઉપયોગ થતા પોષણ પણ મળે છે.
હા બિલકુલ પાત્ર પણ એક પ્રખ્યાત ગુજરાતી વાનગી છે.
બિલકુલ અને ગાઠિયા અને શેવ પણ આમ ઘણા લોકોને ગમે છે.
હા બિલકુલ સાથે ફાફડા સાથે ચટણી અને મરચાંનો સ્વાદ અલગ જ હોય છે.
બિલકુલ અને આ બધી વાનગીઓ છે ને ગુજરાત ની આમ સંસ્કૃતિ સાથે જોડાયેલી છે મેઈન તો હ .
હા સાચી વાત છે બહ સાચી વાત છે મીઠાઈ ની વાત કરી. તો ઘણી વિવિધતા જોવાવામાં મળે છે આપણને ત્યાં આગાડી-
એ જમ લઈ લઈએ આપડે જેમ કે સુખડી, લાપસી, શીરો તો બાસુદી અને આમ શ્રીખંડ આમ ઘણી લોકપ્રિય મીઠાઈ છે.
હા ગોળનો ઉપયોગ કર. ગોળનો ઉપયોગ પણ ઘણી વાનગીઓમાં થાય છે નહી?
એજ અને તે સ્વાદ સાથે ઉર્જા પણ આપે છે ને
હા બિલકુલ અથાણું ગુજરાતી ભોજનમાં ખાસ સ્થાન ધરાવે છે.
હમ જેમ કે કેરીનું અથાણું, મરચાંનું અથાણું અને લીંબુનું અથાણું ઘણું જોવા મળે છે
હા પાપડ સાથે જમવાની મજા જ કંઈક અલગ જ વધી જાય છે
બિલકુલ આમ કેવાય ને કે તળેલા અને શેખેલા બંને પ્રકારના પાપડ મળે છે
હા તહેવારોમાં પણ ખાસ ભોજન બ બનાવવામાં આવે છે
હા તહેવારો લઈ લઈએ આપડે જેમ કે ઉત્તરાયણ દિવાળી અને નવરાત્રી દરમિયાન અલગ અલગ વાનગીઓ બનાવવામાં આવે છે
બિલકુલ સાચી વાત છે ત મારી ઘરમાં બનાવેલું ભોજન સ્વચ્છ અને તાજું ગણાય છે ત્યાંગાળી
એજને ગુજરાતી લોકો નો ભોજન સાથે પ્રેમ અને લાગણી આમ પણ વર્ષો જૂની છે.
હા બિલકુલ મેહમાન આવે ત્યારે વિવિધ વાનગીઓ પીરસવાની પરંપરા છે ત્યાં આગાડી
બિલકુલ અને આજ રીતે ગુજરાતી ખોરાક માત્ર પેટ ફરવા માટે નથી પણ આમ કેવા ને સસ્ આકૃતિનો એક મહત્વપૂર્ણ ભાગ પણ છે આપણો
હા ગુજરાતી લોકો નો ખોરાક સ્વાદ, પોષણ અને પરંપરા નું સુંદર મિશ્રણ છે નહી
બિલકુલ અને કેહેવાય છેને કે તમારી વાત તો સાચી અને ઉનાળામાં છે ને હલ ક ના ઠંડા પદાર્થ આમ વધુ લેવામાં આવે તો એ સારું છે આપણા જીવનમાં અને શરીર માટે પણ
બિલકુલ સાચી વાત છે તમારી છાસ, દહી, તરબૂજ, કઢી અને લીંબુ નુ શરબત ઘણું વપરાય છે.
બિલકુલ અને આજ વસ્તુ શરીરને ઠંડક આપવામાં મદદ કરે છે.
હા બિલકુલ ચોમાસામાં ગરમ ભોજનની મજા અલગ જ હોય છે.
હા જેમ કે ચોમાસામાંમ બનેલા આવતા ગરમ ગરમ તેલમાં ભજીયા મકાઈ ના દાણા અને ગરમ ચા ઘણા ઘરોમાં આમ બનાવવામાં આવે છે.
સાચી વાત છે, તમારી બિલકુલ સાચી વાત છે, શિયાળામાં પોષક ભોજન લેવાની પરંપરા જોવા મળે છે.
બિલકુલ જેમ કે લઈ લે અડધિયા પાક, ઊંધિયું, બાજરોનો રોટલો ગોળ અને ઘણા લોકો તો જમતા હોય છે તેની સાથે જ
હા ઊંધિયા ગુજરાતની ઊંધિયું, ગુજરાતની સૌથી ઓ ઓળખાતી વાનગીઓમાંથી એક છે.
બિલકુલ અને તેમાં તો જાત જાતની શાકભાજી પણ આમ કેહેવાય ને ઉમેરવામાં આવે છે અને તેના જ બને છે, મેન તો
હા બિલકુલ સાચી વાત છે, તેમાંથી ના મુઠિયા પણ મુકવામાં આવે છે.
બિલકુલ આમ કહવા ને કે તમે જેમ કીધું કે મેથી ના બુટ ગઠ પણ મુૂકવામાં આવે છે ને આ વાનગી છે ને આમ ખાસ કરીને શિયાળામાં જ બનાવવામાં આવે છે.
હા બિલકુલ સાચી ઉત્તરાયણ ના તૈવાર સાથે ઊંધિયું અને જલેબી નું નામ પણ જોડાયેલું છે નહી
બિલકુલ અને કેવાય ને કે આ દિવસે ઘણા પરિવારો સાથે બેસીને ભોજન કરે છે આમ
ભોજન લોકો વચ્ચે પ્રેમ અને એકતા પણ વધારે છે.
બિલકુલ અને ગુજરાતમાં તો કઠોળનો ઉપયોગ પણ આમ ઘણો થાય છે.
હા મગ, ચણા, વટાણા અને રાજમા જેવા કઠોળ પોષક ગણાય છે.
એજ અને કઠોળ માંથી તો વિવિધ શાક અને આમ કેવાય ને કેમ ઉસળ અલગ આમ કેવાય શેવ ઉસળ બનાવવામાં આવે છે.
હા સ્પ્રાઉટ પણ ઘણા લોકો લેવામાં પસંદ કરે છે.
બિલકુલ આમ લીલા શાકભાજી પણ રોજિંદા ભોજન નો મહત્વપૂર્ણ ભાગ છે.
હા પાલક, મેથી જુલાઈ અને હોબીનો ઉપયોગ ઘણો થાય છે.
બિલકુલ અને તાજા ફલ પણ આમ સંતુલિત આહારમાં જરૂરી છે.
એકદમ સાચી વાત છે કેળા સફરજન પપૈયા ચીકુ અને જામ ફળ ઘણા ભોજનમાં ઉપયોગ લાગે છે
બિલકુલ અને ગુજરાતમાં તો ઘણા વસ્તુ છે ને દૂધ થી બનાવવામાં આવે છે
જેમ કે દહી માખન ઘી અને પનીર નો ઉપયોગ અલગ અલગ વાનગીઓમાં થઈ છે
બિલકુલ અને ઘી ન જેટલો મર્યાદિત ઉપયોગ આમ સ્વાદ વધારે છે
હા રસોઈમાં મસાલા પણ મહત્વપૂર્ણ હોય છે
બિલકુલ આમ જેમ કે રઈ જીરું હિંગ હળદર અને મરચાં રોજ વપરાય છે જમાં
દાદા જવ ના પાાવડાર ગણી વાનગીઓમાં મુૂકવામાં આવે છે
હા એ તો છે અને રસોની આમ સુગંધ ઘરનું વાતાવરણ આમ આનંદમય બનાવે છે છે એના કારણે
હા ગુજરાતી રસમમાં સફાઈ પર કોન ખાસ ખાસ ધ્યાન આપ હોવ જોઈએ
એજ એજજ એકદમ સાચું તમે કીધું ને તેજા પદાર્થ થી બનાવેલ ભોજન છે ને સ્વાદિષ્ટ લાગે છે એકદમ
ઘરનું ભોજન પોષણ આપવામાં પણ ઉપયોગી ગણાય છે
એ છે ને આજા તો ઘણા લોકો છે ને પ્રમાંંગત વાનગીઓ સાથે નવા પ્રયોગો પણ કરે છે તમને ખબર
સાચી વાત છે પણ મોલ સ્વાદ અને પરંપરાને જાળવી રાખવાની પણ જરૂરી છે મને આજે તમારી જોડે વાત કરીને ખૂબ મજા આવી
હ મને પણ આજે આ વિષય પર વાત કરીને તમારા જોડે એટલો બધો આનંદ આવ્યો અને આમ કવાય ને બહુ બધું જાણવા પણ મળ્યું આ વિષય પર
એકદમ સાચી વાત છે ફરી કોઈ વાર વાત કરીશું ચાલો આવજો
હા ભ